હલો હા નમસ્તે બેન
કે કરું છો તમે?
હ હું કઈ નથી કરું છું. છત પેને ગુમવાને આવીશું તમે કેમ છો શું કરો તમે?
અચ્છા મે મ જેક્સી નુ સોતી તો મને સોચ્યું હતું તમે કોલ કરું છું. થોડી વાત કરું છું. નાયા દિવસ વહી ગયા છે. તમે બાત નહી કર્યો છે તો
હમ બે દિવસ થઈ ગયા છે. હું પણ કામ પણ મેં દોડી કાલે હું છ. ગ કરવાથી જીજા ને અને જીજા ને સસુવાળ ધઈવાનું છે તો અને ખરીદારી કરવાનું ગય છે તો અ આજ પણ હું મારે ડોકો ડોકોમેન્ટ મેન્ટ થી નામ ચેન્જ કરાવના થ તો
તો તમારે જીજા નુ મતલબ છોટા બાબુ નુ અવે અવે સસુરાલ ભેજો છો યો
હા સસુરાલ ભેજો ન હો આ ય એટલે કેમ છોટું તો છે. અને એક વાર જઈને આવે આવે છે પાછ
અચ્છા. હા તમે હા બ બિંદની કેવે છે. કિ વો તો શોપિંગ કરવાનું ગણ છે કલ તો બાત ની કરી છે મને મને ની પતો છે.
તો બોલે કે ભભી ફ્રી છું અમને હું શોપિંગ કરવા જાઉં છું બોલે ઠીક. અને સાંભળા તો તો દેખ્યો છે.
એ એકર ઉપર છે. પાંચ છે. છે કોલો નું મને ડિસ્ટર્બ કરે છે.
હમ.
તો બી મતલબ બધ કઈ બધો ફરક ની પડે છે. ગીત મ કાઈસ પતો નની પડે છે.
હમ સારું હું પણ જોયા છે. અને જીરો જીરો જીરો જીરો બતાવે છે.
હવે તમારી અવાજ બી ક્લિયર આવે છેને મારે બી ક્લિયર આવે છે તો વ મારે માથે પડે કે તમારે મિસ્ તમારે મ
ના ના તમારે કેમ કે તમારે હેના તમારે કેમ કે ઉપર મકાન આવું આવ્યું છે ને રેવાનું છે ત દો કેમ કે અવાજ ક્લયર થી આવે.
ન મેં તો અ તો તમ વાત કરો તો હું કમરામાં બેઠું છું. અનેને વણાનો બિંદુ ન ફોન ગાવ છે ત તિસરી ને જાાવં છો કે કઈ બ તો મારે મિસ્ટેક ગ છે. તો બી મારે ફોન કઢટે છે.
સાચી છે.
વો સમજય ની છે એમ મને લાગે. કે મારે મિસ્ટેક છે. મારે મિસ્ટેક છે. પણ મારે મિસ્ટેક છે તમારે ફોનમાં બી મિસ્ટેક આવી છે નઈ
હમ
આટલું જીવ બળે છે એને આટલું મસ્ક નું કામ કરો છો મલે ગા ન‌ઈ છે
એને મહેનત પણ કરી શકો એના ફલ પન પાયસે તો શું હું પણ શો છું અંશુ ખેલવામાં પડે છે બહાર ગાડી ચલાવે છે તો હું વાય છત પે એના સીડી પે બેઠીશું આમ કેમ કે નેટવર્ક તો અહંથી બરાબર પકડે છે કમરામાં પણ કેમ કે સબ જણા બાતા કરે છે ન તો હું પણ હું છું ડિસ્ટર્બ થાય છે તો ઉપર આવી ગયો છું.
તમે તો આજ ખતમ કરો છો કે કાલે ખતમ કરો.
ના ના આજ કરવાનું છે કેમ કે સુબે હું સિગ્નેચર કરવાાવ સચીને સર પંચને ક્યાંય કે સામનું કોઈ લેવાનું લે ગયું નથી સે હું પણ બાઈક ચલાવી લું પણ એને રસ્તો નથી જાણતી કેમ કે નયા નયા સર પણ જના ન્યા સચિવ અને મારા શાદી પછી થયા છે તો જાણીતો નથીસ અહંયા તો જાણું શું ક ર કેડી ક છે હ અથાણા ક્યાંય છે પણ હું ઘર નથી જાણીતી
હા પણ તમે ઘર ન પતો થોડો એડ્રેસ લેવ છો સાઈન કરાવું છો
હા તો હું પણ એક આજ રેવા દસે એને અમારે જાણ પચાન છે. તો હું દાદો આવ છે તો હું બોલ્યો કે તમે બ ભ હા શું થયું હ સાઇન કરવાનું આવ છે મને પેલા ગાડી પણ મારી લેવ તમે એ સાન સાઇન કરાવ તો રોકવાનું નથી એોનો પણ બે જણા પણ સાઈન કરવાનું આપે જલ્દી આવવાનું છે ઘરે એને સાઈન કરીને આવવાનું ના ના તો કરીને અને આવા કરીને પછી માગી જાનું છે
હા
હા કેવાયસી અપડેટ થાય એ નામ કટી દાય છે અને જી બનસે મેરિટ સર્ટિફિકેટ
આજ કલ તો કેવા સિસ્ટમ છે હર ચીજ મા કે વાઇ શી છે આધાર કાર્ડ મે કેવાયસી ઘેઉ મળે તોયથી ઘેઉ જદા જના નું નામ છે તો સબનું કેવાય સી કરાવું છું તો ના તમારે એક જણા ન નહી છે તો કેવું બંધ કરે છે. અ આધાર કાર્ડ લિંક વેના સાહી જે નંબર બી લિંક નહી આવે છે તો ઓટીપી બી નઈ આવે છે અતરું અતું
હા પણ શું કરું અને સરકારને બીજા બીજા શુંપબન નવા નવા નીિકળે છે ખબર બી નથી પડતી એટલે
અને ઓટીપી નું ચક્કર હું ફોન ફોન નંબર દઉ છ અ આવી તો બધું સિસ્ટમ છે એ
તો હું શ દોડી દોડીને ગામે એને નોડાતી હોય તો હું બોડીને ભાગીને હ હું સાઈન કરાવી છું અને અને અનેના પાપા એટલે પોતાની ક્યાં થયા હશે કે ક્યાં ક્યાં ગયા છે અને હું આવે તોને ફોટો ને ઉપરે ચપકાવીને અને સરપંચ સચ સા સાચી એને એટલે ભાવ ખાય છે બોલે શું હોયું હું તો મંડે ની મળશું છું તમે મડે ને શું મળવાનું છે સાઈ જીએ છે તમે લેટફાસ્ટ આવો તો બોલો સાંજે આવો તો સાંજે હું હું આ સાંજે આવીશ તમારે ઘરે બોલે ના મ હું તો સુભે સાતજે તમારા ઘરે આવીશ બોલે ઠીક છે એક સાઈન છે સાઈન છે તો તમે કરી દો એને તમારો બહ બહ ધન્યવાદ થાય છે બોલે ઠીક છે બેન
તો હા સભતામ હન મેરી સા પકડ હું લ અ ફાર્મ તો લે આવે છે ભરવાનું
ના ના ફાર્મ તો હું કમ્પ્યુટર વાળો કે પેહચાન વાળો છેને ફ્રેન્ડ છે મારો કેમ કે હું ભરી દઈશ એ હું ભરી દઈશ તમારે તમે ડોક્યુમેન્ટ સે કર છે થોડા બધું અને થોડા ઓર અને સસુવાલથી અને ગવા પણ પછી માંગી તો હું એ કરવું એટલે કેમ કવાતું કોઈ જી થાય છે ત હા કાકુસાના અને ભાઈ કોઈ બી
હા ભાઈ હું આધાર કાર્ડ લગાવ્યું છું બસ આધાર કાર્ડની ફોટોકોપી માંગે છે અને આધાર કાર્ડ નું સાઈન માંગે છે એક ફાર્મ ભરાવું છો કે તમારે કઈ લાગે છે ને એક સસુરાલ ને કાકો સામેને લેવો છો
હા અી હું અ બોલું છું હસબન્ડ ને આજ કે એમ કે બાર થાય અને ગુ ગુસ્સો આયો સે મને
હા
ઓ કાલે થી પાર્ટી કરી સે અને હું આજ પણ બોલી હું કે હા શું ને લેડી કેટલી પરેશાન છે તમે શરમ નથી આવતી દોનોને પાલટી કરવા. બોલે કે હે હે વ ન મેને બોલા તમે તમે તુંમ વાત નહી કરું
હમ
બાદ કોલ કરીશું હું બાદ મેં બાત કરીશ અને બોલો આજુ બિરાની ના નંબર છે મારે
હમ
હું વાત કરી સુપિયા ન અને તમારે સરકારી નોકરી નથી સે તમારે તો ટાઈમ ટુ ટાઈમ થી ટાઈમ દસ હજાર આવે છે અને એના પચાસ હજાર આય ને એક લાખ આવે તો તમે બોલશો ને કે ગરીબ મામા દેદ હેના. કેટલે બધા લોક કેટલા લોક કે પરેશાન છેને આપો
હમ.
મને કર ના હું તમને પછી કોલ હું તમને પછી મે મેં તમને પછી કોલ કરીશું.
હું તમને બતાવી કે એમ
સહી કીધું છે તમે સહી કયો છે તમ તો કહીજો કે
હા પણ હું તો હું ના હું હું તો અહિયા બોલ છું કે સુ છે કે હું માર પાપાને પણ બુલાવ છો કેમ કે મા મારે મારે હસબેન્ડ સાથે નથી રહે કેમ કે પાર્ટી કરતાસે એ શણી નથી છે મારી હ હું પણ બીમાર છે એને નાની છોકરી છેને ઓર પ્રેગનેન્ટ છેને બુખાર છેને
હા તમે શરમ ની આવે છે.
હા. હું પણ આજ બધું બોલ્યું છે અને ફોન કાઢી દીધું છે અબીતો. સામ થઈ ગઈ છે તો કેમ પીન શરાબ પીન પછી કોલ કરે છે તો હું પણ જવાબ નથી દી એમને.
નહી નહી રહવ તમે હા તો હું તો બહુ જણાવું છું પણ તમે તો કેવું તો પછી મને કેવું છે મે તો કેવું છું કે મેં તો સબ ન ફોન કર્યો છે. ગામે તમારે સબનું ફોન આવે છે.
હા હું પણ બોલી તમે ભેરુ ની લાડી પરેશાન છે અને
એને બહું બી શું કરી નથી એને શું કર સુુંની લાગે એને. એથી તમે તો કેમ સરકારી નોકરી છે અમે સરકારી નોકરી નથી છે.
નઈ સુધરે છે સુધાર તો આવી ગઈ છે હવે.
અહિયાં થી બું બધું બધું શણ્યું છે સમજ પડતી તો ઠીક નથી તો તેમ તમારે અમ મારે. હું પણ તમને છોડીને જાઉ છું તમે તમારા ફેમિલી ના સા રહો છો.
મારે પણ તમારું કઈ કામ કામ નથી બોલે ઠીક છે ઠી ઠીક સે ઠીક સે જાઓ જાઓ. તમને બોલો હું પણ રાજી છું.
હા.
રાજેશ જો તમને છોડીને જવાના.
હા સઈ કેવા છે હું કે છે હું છો જાઉં છું.
હમ અમને કઈ લેણા લેણ નથી.
થઈ ગયો છે પણ કઈ ફરક પડે નહી છે કઈ ફરક. છે ઠીક છે બેન ઠીક છે.